અવાજ આવી રીયો છે તમને મારો. હા, ચોક્કસ ચોક્કસ. હા બજામાં તમે બતાવ.
હું પણ એકદમ મજામાં છ. શું કરો છો તમે? હલો.
હા બસ હુ અતારે અ થોડુંક વાંચી રીયો હતો કે, ખોરાકને લઈને કે કેવો ખોરાક. ખાવો જોઈએ કેવો નઈ તો બસ એ જ વસ્તુઓને લઈને ધ્યાન રાખીને હુ કંઈક. સીખી રીયો છું ને વાંચી રીયો છુ. તમે બતાવ.
હ સાચી વાત છે હ ખોરાક નું તો બવ ધ્યાન રાખવું જોઈએ આપડે કેવો ખોરાક જોઈએ ને. તું બઉ જ ધ્યાન રાખવુ જોઈએ, કાળજી થી કામ કરવુ જોઈએ એવુ છે. કે આપડે જોયે તો તમે દિવસ નુ કેટલું ખોરાક આમ લેવુ જરૂરી ગણો?
અ ખોરાક તો જેમ કે આપને કેવાય છે ત્રણ ટાઈમનો ખોરાક. તો હું માનું છું કે તમે ખોરાક તો ગમે તેવો લો એ વાંધો નથી. પણ કેવો લઈ હ્યા છો એ હોવ જોઈ એ, જેમ કે તમે કઈ પણ ખઈ રહ્યા છો, એ મેટર નથી કરતો. પણ શું ખઈ રહ્યા છો એ વધારે મેટર કરી રહ્યું છે અતારના જીવનમાં કારણ કે અત્યારે જે પણ વસ્તુ છે તેે બદધુ. ઓર્ગેનિ નથી મોસ્ટ ઓફ ધ કેમિકલથી અને પેસરીસાઈથી પકવીને આવે છે. તો અને અતારે જે સાયન્સ જે આગળ વધી રહ્યું છે. તે જરીતે તો બરાબર છે પરંતુ અતારના જે ડેવલોપ થઈ રહ્યા છે હ્યુમન્સ જેમાં કેટલાક ડિઝઝ થઈ રહ્યા છે, કેટલા લોકોના ઉનપ છે. જેમ કે અત્યારે લોકોને ઇનફર્ટિલિટી રેશિયો બઉ વધી ગયો છે. બોઈસ અને ગલ્સમાં. એક કેમ કે જે અતારનુ ખોરાક જેમ કે પીઝા, બર્ગર ને જે ફાસ્ટ ફૂડ વધી ગયું છે ખોરાકમાં તેના કારણે આ બધી વસ્તુ થઈ રહુ છે. તમારુ શું કેવું છે? આ બાબતો પર.
તમારી વાત એકદમ સાચી. હું તમારી વાતને માનું છું અને જો આપડે બધા પેપરો વાંચીએ રિસર્ચ પેપર છે અને રિસેબલનુ જોઈએ તો એ બોઉ જ ડિપેન્ડ કરે છે કે આપણા ખોરાક અને આપણું જે માનસિક સાંતિ છે, ફિઝિકલ શાંતિ છે, બધી એના પર જ ડિપેન્ડ કરે આપડી હેલ્થ પર કે જો તમે આમ એવું ખોરાક લો ને બઉ તેલ વાળુ ને એવુ તો આપણા હેલ્થ પર બઉ સખત અસર કરે. પછી ઘડિયું ખોરાક લો તો આપણને ઊંઘ વધારે આવે. અને કેવુ કે આપડે દરરોજ આમ ખોરાકમાં પ્રોટીન તો લેવું જ જોયે પ્રોટીન એટલું જરૂરી છે. અને પછી ઝીમ પણ જોડે જોડે કરવુ જ જોયે અને કેવુ કે થોડું કાર્બોહાઈડ્રેટ પણ જોઈએ આપણા ખોરાકમાં વિટામીન્સ પણ જોયે ને કેવ ફાઈબર ની લેવું પડે કે દરોજ થોડા ફ્રૂટ ને વેજીસ ખઈએ તો આપણા ખોરાકમાં બવ સારુ માનવામાં આવે. એટલે કેવુ કે પૂરો ખોરાક હોવો જોઈએ અને એવું નહી કે બોઉ બહારનુ ખાવાનુ તેલ વાળુ પૌષ્ટિક ભોજન લયે તો સારુ.
તમારા મંતવ્ય મુજબ પૌષ્ટિક ભોજન તમે કોને કહો છો મતલબ તમારું જે દિનચર્યા હોય છે તો દિનચર્યા દરમિયાન તમે જે પણ જે ખોરાક ખાઈ રહ્યા છો એમાં તમે શું શું આમ ઉદાહરણ તકે લઈ રહ્યા છો પૂરા આખા દિવસમાં
હા જોુ તો આપડણે જોઈએ ને તો બપોરના ભોજનમાં તમે જોુને તો આપડે જોઈએ તો પ્રોટીન ના સોર્સમાં આપે જો કોઈ વેજીટેરિયન હોય તો આપડણે કઈ મગનુંું શાક ખાઈએ કે દાળ ફ્રાય ખાઈએ અને એના જોડે રોટી ખાઈએ કે જેની બીજું વારની રોટી ખાઈ ઘઉં ની રોટી ખાય જે કાર્બોહાઈડ્રેટમાં આ આવી જાય અને કવું કે રાયતું ખાઈ લઈએ આપણેે કે પેલા એના જો સલાડ ખાઈએ તો કેવું કે એ બહુ સારું રે અને આવું ભોજન હોયને તો એક સંતુલિત ભોજન તો આપણાથી કેહેવાય જ અને રાતનોો ખોડાક કેવો હોવો જોઈએ કે હલકો હોવો જોઈએ પચી જાય રાતે આપડે સુઈ જઈએ એટલે ખોરાક પચે નહી તો આપણે રાતે છેને એકદમ હલકું સાત વાગ્યા સુધી ભોજન લઈ લઈએ ને તો આપણો ખોરાક આમ પચી જાય મારું કેવું થવું છે તમારા ભોજનમાં એવું શું છે જેથી તમને લાગે કે તમારું સંતુલિત છે.
નહીં નહીં તમારી વાત તો આમ સાચી છે જયારે તમે મારી ભોજનની વાત કરી રહ્યા છો તો તમે કીધું એ રીતે જ કે મારું ભોજન બી સિમ્પલ જ હોય છે પણ હું વધારે પડતું પ્રોટીન યુક્ત વસ્તુઓ ખાવામાં વધારે રસ રાખું છું તો એ રીતે હું જયારે નાસ્તામાં કહ છું તો નાસ્તા હું એ એ રીતે ખોરાક પસંદ કરું છું જેમ કે કેળા થઈ હું ફ્રૂટનું વધારે ઉપયોગ કરી રહ્યો છું તો જેમ કે કેળા છે સફરજન છે પછી સંતરા છે અને દૂધ છે તો હું નાસ્તામાં સારું એવું ભોજન કરું છું જે મતલબ ભોજન નાસ્તો સારો એવો પ્રોટીન વાળો અને ફ્રૂટથી યુક્ત હોવો જોઈએ કારણ કે જેનાથી આપણે શું આખો દિવસ સારો જાય પછી જે બપોર ની વાત કરી રહ્યા છો એ રીતે એ જ કે દાળ ભાત શાક અને રોખડી કે જેના કારણને આપણે સારા ઉર્જાથી યુક્ત રહીએ આપણે પૂરા દિવસમાં અને એના પછી તમે કીધું એ રીતે કે રાતનો ખોરાક હંમેશા હળવું હોવું જોઈએ કારણ કે રાત્રે આપણે રાત્રે આપણે કોઈ પ્રવૃતિ કરતા નથી હોતા તો એ પ્રમાણે આપણે સારી ઊંઘ અને સારી ઊંઘ અને સ્વસ્થ અને સારી ઊંઘ માટે આપણે હલ્કો ખોરાક ખાવો જોઈએ.
હા તમારી વાત બઉ સાચી છે તમારી વાત અને સવારે આપડે જોઈએ ને તો દૂધનું બી લેવું જ જોઈએ કે દૂધ કેવુ કેલ્શિયમ આપે ને આપણા બોન્સ માટે કેલ્શિયમ બહુ જરૂરી છે. તો આપણેે દૂધ નો આમ આહાર કરવો જોઈએ પછી ફ્રુટ્સ ખાવા જોઈએ તમે કીધા એમ દરરોજ સવાર બે કેળા ખાઈએ આપડે તો કેટલું સારું રે અને કેવું કે સવાર બધા એ નાસ્તો તો કરવો જ જોઈએ કે સવારનો નાસ્તો તો બહુ સારો ગણવામાં આવે. કે સવાર આપડી નાસ્તા થી ચાલુ થાય ને તો આખો દિવસ આમ સારો રહે એવું નહી કે બધામું કરે એ સારું ના કહેવાય કે સવાર ઉઠીને નાસ્તો તો આપણેે લેવો જ જોઈએ એવું અને આપડે હવે કોઈ ગુજરાતી પરિવારમાં જુઓ તો બધે એવું જ હોય કે ભાખરી ને ચા ખાય કે ભાખરી દૂધ ખાય કે મમરા ખાય આવવો નાસ્તો જ ખાય જે સારો કેહેવાય આમ તો
હા તમારી વાત સાચી અને એ બાબતે આપડી ગુજરાતી ભાષામાં એક કહેવત પણ કહેવાયેલી છે કે જે સવારનો નાસ્તો હોય એ રાજા જેવો હોય બપોરનું જે ભોજન હોય એક અ મિડલ ક્લાસ જેવું હોય અને જે રાતનું ભોજન હોય એ હંમેશા ભીખારી જેવું હોવું જોઈએ કેહેવાનો મતલબ કે રાજા જેવો ખોરાક સવારનો તો મતલબ એટલે કહેવામાં આવતું હતું કે જે આખો આખો દિવસ દરમિયાન આપણે જે કામ કરતા હોય છે એના માટે એવી સારી ઊર્જાનું બી જરૂર પડી રહ્યું હોય છે. તો આપડે સવારે નાસ્તો એ રીતે જ મતલબ પ્રોટીન યુક્ત ને સારી રીતે તો હોવું જોઈએ તો એવો નાસ્તો હોવો જોઈએ બપોરનું આમ સામાન્ય હોવું જોઈએ. કે જેના કારણે આપણે આગળની પ્રવૃત્તિઓ કરી શકીએ અને રાતનું ખાવાનું એક ભિખારી જેવું હોવુ જોઈએ જેમ કે એ ક્યારેક મલે ને ક્યારેક ના બી મલે તો એ ચાલી જવું જોઈએ કારણ કે આપણે રાત્રિ દરમિયાન કોઈ આપણી પ્રવૃત્તિ હોતી નથી. તો આ રીતે એક આપણી ગુજરાતી કહેવતમાં એમ ખોરાકને આવી રીતે વહેચાયેલું છે કે આવી રીતે ખોરાક હોઉ જોઈએ
બિલકુલ સાચી વાત છે તમારી મેં પણ આવી વાતો સાંભળી છે ને બધી કહેવતો સાભળી છે ને આપણા ઘરોમાં તો મોટા હોય તો એ લોકો તો ચોક્કસ એવું કહે જ આવું જ કહેવતો કેતા હોય અને કહેતા હોઈ કે સવારે પૌષ્ટિક ખાનું ખાવું અને ચલો બહારનું ખાવું પણ હોય તો મહિનામાં બે ત્રણ વાર ખાવા જઈએ તો ચાલે અમુક લોકોને તો હવે કેવી આદત થઈ ગઈ છે જે છે સ્ટુડન્ટ હોય એ લોકા ની કે ઘરથી દૂર રહેતા હોય એટલે દરરોજ રાતે પછી બહારથી ખાવાનું મંગાવી દે એટલે કેવું કે દરરોજ જેવું બારનું ખાવું એ સારું નથી એ તમારા હેલ્થ પર બહુ વધારે જ અફેક્ટ કરે કે એક ટાઈમ આમ સરખું તમે જાતે બનાવીને ખાવ રોટલી ને શાક તો એ સારું પડે આમ જોતું જોવા જઈએ ને તમે તો
ના ના એ તમે જે વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છો એ બી સાચી વાત છે કે લોકો મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ મતલબ જે વિદ્યાર્થીઓ હોય છે બહારનું ખોરાકને વધારે પ્રિફર કરતા હોય છે અને સન્માન આપતા હોય છે પરંતુ એ લોકો એ પણ કરી શકે કે જો નજદીકમાં કોઈક અ હોટલ હોય તો ત્યાં જઈને બી એ સારું એવું ગુજરાતી મતલબ જે પૌષ્ટિક આહાર હોય જમીએ તા હોય છે પણ એ તો હવે પોતપોતાના ડિપેન્ડ કરે છે કે કેવી રીતનું આહાર ખાવા માંગતા હોય છે
તો હા
તમારી વાત એકદમ સાચી છે કે પછી આપણા પર એ ડિપેન્ડ કરે છે કે આપડી શું ચોઈસ છે ખાવામાં પણ આપડણે થોડું ધ્યાન રાખી દઈએ તો સારું અને સારી જગ્યા કે હાઈજીન મેન્ટેન કરેલુ હોય છે એવું ખાવાનું ખાઈ તો ચાલે અમુક અમુક વાર આપણે બારનું ખાવાનું ખાઈ શકીએ પીઝા બર્ગર એવું ની પણ મનાઈ નથી કે ખરાબ નથી ખાવા માટે પણ આપણે એને લિમિટમાં ખાવું જોઈએ વસ્તુ એ છે કે દરરોજ દરરોજ ખાવા જ એ તો કોઈ બી વસ્તુ સારી ના કેવાય કે અમુક અમુક દિવસે ખાવા જઈએ કે પીઝા બર્ગર મંથ એક મહિનામાં એકાદ વાર બધા ખઈ આઇયે એકાદ વાર પીઝા ખાઈ આવિઆઈએ ચાઇનીઝ ખાઈ તો ચાલે એવું હોય ને તો ચાલે પણ એમને એમ તમે રોજ રોજ ખાવઓ ને તો અસર કરે વસ્તુ એ છે એટલે કે કે પૌષ્ટિક આમ હોવું જોઈએ બરાબર છે પણ હવે બધાને બાર નું ખાવાનું ભાવે ગળિયું ખાવાનું ભાવે એટલે કેમકે કેક ને બધું નકરું ખાંડ વાળું ખાવાનું હોય તો એ બધું તો બહુ ખાવું ના જ જોઈએ એમ
હા હા વાત વાત તમારી બિલકુલ સાચી છે આ વસ્તુને લઈને તો તમે કો એ પ્રમાણે કે રોજ રોજ એ વસ્તુ સારી નથી પણ એવું પણ નથી કે વસ્તુ અવોઇડ જ કરવી જોઈએ આપણે ખાઈ શકીએ છીએ પરંતુ અમુક હદ સુધી અમુક લિમિટ સુધી એનો આચરણ કરવું એ બરાબર છે રોજ રોજ એ વસ્તુ તું સારી નથી જેમ કે તમે અત્ય્યારે જે જોઈ રહ્યા છો કે અત્યારે જેટલી બી અ જેટલા બી મોટા રોગ થઈ રહ્યા છે એ બધું ખોરાકને લઈને જ થઈ રહ્યા છે
હ એ તો છે જ તમારી વાત સાચી છે કે આપડે જેવું ખાઈએ ને એવું આપડ ને અસર કરે અને આપડી જે મેન્ટલ હેલ્થ બગડી છે ને એના પર બી ખોરાક નો બહુ મોટો આમ કહેવાય ને. કે હત છે કારણ કે તમે જેવું ખોરાક લો ને. એવું તમારું આમ એ રે કે એવું કેહેવાય કે ગુડ બેક્ટેરિયા બેગ બેક્ટેરિયા, એ બધું આપડા મગજને આપડે એવું કહેવાય છે. કે ઘટ ટુ માઈન્ડ નું એક કનેક્શન હોય છે તો છે ને આપડણે જેવું ખાઈએ ને. એવું આપડ મગજ વિચારે એવું આપડે રહીએ જો સ્ફૂરતા આમ સારું ખાનું ખાય ને તો આપણામાં એનર્જી રહે અને જો ખાંડ વાળું ન બધું ખાય તો આપડે આમ આમ એનર્જી નારે ઊંઘ આવે એવી વસ્તુ છે. એટલે કેવું કે એ બધું ધ્યાનમાં રાખવું જ જોઈએ અને ભાત ને એ બધું પણ ખાવું જોઈએ. એ પણ સારું જ છે કે દરરોજ આપણા ઘરોમાં ગુજરાતી ઘરોમાં તમે જુઓ, તો ધારભાત કડી ભાત ખીચડી આવવું બધું બનતું હોય આપ પણ સારું જ છે ને આપ આપણેે ખાવું જ જોઈએ.
હા ના તમે કહી રહ્યા છો બિલકુલ સાચી વાત છે એમાં કોઈ જ. નિષ્પર્ધ નથી જે પણ બોલી રહ્યા છું એકદમ ઉત્તમ વસ્તુ છે કે દાળ ભાત શાક. રોટલી હોવી જ જોઈએ રોજ હોવી જોઈએ વસ્તુ બરાબર છે. પણ જે આપણે જે વેજિટેરિયન લોકો હોય છે એમાં એક વસ્તુ એડ કરવા જેવું છે કે એ લોકોના ખોરાકમાં પ્રોટીનની માત્રા ખુબ જ ઓછી હોય છે, એ લોકો ના ખોરાક જો તમે જોતા હોય તો ખાલી લીલા શાકભાજી. દાળ ભાત, અને રોટલી હોય છે, જેમાં ખાલી વિટામિન્સ અને હા મિનરલ્સ અને જે બી તમ જે ફાઈબર્સ હોય છે એનો જ ખાલી એ હોય છે પ્રમાણ, જ્યારે એમાં પ્રોટીન બહુ ઓછું હોય છે. તો જેટલા બી આપડ ગુજરાતીઓ છે. એમાં એક વસ્તુની ઉનપ હોતી હોય છે. કે વિટામિન બી ટ્વેલ, અને પ્રોટીન્સ. તો એ વસ્તુને એ વસ્તુને ધ્યાનમાં રાખી કેને આપણે ખોરાકનું, હજુ કંઈક કરવું જોઈએ જેમ કે આપણે કશું વસ્તુ એડ કરવવી જોઈએ લ જેમ કે, કઠોળ છે, તો. કઠોળ દિવસમાં એકવાર તો હોવું જોઈએ. પછી બીજી વસ્તુ કે સોયાબીન છે.
હમ, આ બધા પર તો બહ ચર્ચા થાય આપ આપણે ચર્ચા કરવા જઈએ ને તો વાત ફતે જ નહીં પણ મને તમારી જો વાત કરવામાં બહુ આનંદ આવે આપ. બસથી ફરી ચર્ચા કરીશું.
ચોક્કસ ચોક્કસ. હા.